ઓ.
કેમ છો?
મજામાં છું.
હું પણ મજામાં છું.
શું કરે છે તો?
કઈ નહી યાર, બસ બેટ પર પડી છું.
મજા છે. હું પણ એમ જ હતી પણ અત્યારે એક મોટી સમસ્યા
શું થયું?
મારા રૂમમાં ચિપકલી આવી ગઈ છે.
બસ. મને લાગ્યું કોઈ ઈમરજન્સી હશે?
ના તારા માટે તો બસ હશે. મારા માટે તો આ નેશનલ ઇમરજન્સી છે.
ક્યાં છે અત્યારે?
દિવાર પર છે અને મને જોઈ રહી છે.
ભાઈ ચીપકલી તને જોઈને વિચારતી હશે કે આ માણસ મને કેમ જોઈ રહ્યો છે?
મજાક ના કરે યાર, હું ખરેખર ડરી રહી છું.
કેટલી મૂડી છે
એટલી મોટી કે મને લાગે છે કે એ ઘરનું ભાડું પણ આપે છે.
હા હા ફોટો મોકલ
હું એની નજીક જવાની નથી કઈ
તો દૂર થી ઝૂમ કરીને મોકલ
ના ભાઈ જો એ કુદી કુદીને પડી ગઈ તો
ચિપકલીગ છે કે વાઘ
મારા માટે તો વાઘ થી ઓછી નથી
સારું એક કામ કર ઝાડુ લઈ આવ
ઝડું તો છે પણ એને કોણ ચડાવે
તું
ના હું તો દૂર થી પ્રાર્થના કરી શકું.
તારી હિંમત ક્યાં ગઈ
હિંમત તો નથી હિંમત તો હતી પણ ચી કરીને જોઈને રાજીનામું આપી દીધું
અત્યારે શું કરી રહી છે?
કઈ નઈ શાંતિ થી બેઠી છું.
તું નહી ચિપકલી
એ બેઠી છે એટલે જો ડર ઈ બેટી છે એક તો સમસ્યા છે તો તો ખબર નથી આગળ શું કરશે
મને લાગે છે એ પણ ફોન પર પોતાના મિત્ર ને કહી રહ્યા છે અહી એક માણસ છે સતત મને જોતી રહે જોતી રહે છે
યાર તું મારી સાઈડ માં છે કે એની
સચ્ચાઈ ની સાઈડ માં
અરે એક મિનિટ
શું થયું
એ પેલી
પછ
હવે બીજી દિવ
વા તારા રૂમ નો ટુર લઇ રહ્યો છે
મને હાસ્ય નથી આવતું
મને તો ઘણું આવે છે
જો એ અચાનક ગાયબ થઈ જાય ને તો હું રૂમમાં પ્રવેશવા
કેમ
કારણ કે પછી ખબર નહી ક્યારથી દેખાય
આ વાત સાચી છે ગાયબ થતી ચિપકલી સૌથી ડરામણી
એકદમ
સારું હવે હિંમત રાખ એ તને કઈ નઈ કરે
તું ફોન કટ ના કરતી હ
કેમ
જ્યાં સુધી ચીપકલી બહાર ન જાય તું મારી સાથે લાઈવ સ્પોટ પર છે.
સરસ હવે હું ચોવીસ કલાક ચીપકલીની કસ્ટમરકેર બની ગઈ.
હા ભાઈ અને તારી સર્વિસ ફ્રી છે.
ના ફ્રી આવતી કાલથી મિનિટના દસ લઉં છું.
સારું સારું લઈ લેજો.
હા હેલ હજી લાાઈન પર છે ને
હા ભાઈ અને દુઃખની વાત એ છે કે ચીપકલી પણ હજી રૂમમાં જ છે.
પંખાની પાસે
હા તને કેમ ખબર
ખબર પડી જાય, સારું છે ઓછામાં ઓછું એ પણ ગરમીથી પરેશાન થશે.
મને લાગે છે કે એ હવે અહી કાયમી રહેવાની રહેેવા આવી જાય.
તું ભાડું લઇ લે.
ભાડું શું હું તો ઘર એની નામે કરી દઉં.
એટલો ડર
ભાઈ હું પલંગ પર બેઠી છું. છેલ્લા વીસ મિનિટથી, પાણી પણ પીવા નથી જઈ શકતી.
એમ કામ કર ધીમે ધીમે ઊભીથા
ના
કેમ
જો હું ઉભી થાવ. અને એ પણ એજ સમયે હલે તો.
તું એવું બોલે છે જાણે તમારું કોઈ ફાઈનલ બોસ બેટલ ચાલે છે.
મારા માટે તો એ જ છે.
અરે યાર ચીપકલી મચ્છર ખાય છે એ તો તારી મદદ કરે છે.
મને મદદ નથી જોઈતી દૂર રહે એ જ પૂરતું છે.
અરે એક ફોટો તો મોકલ
ફરી ફોટો હું એની નજીક નથી જાતી.
ઝૂમ છે ને ફોનમાં.
ભાઈ જો હું ફોન ઊંચો કરું ને કૂદી પડે તો.
મને લાગે છે તું ચીપકલી કરતા વધારે કલ્પનાઓ કરે છે.
એક મિનિટ.
હવે શું થયું.
એ ફરી હલી
અરે ક્યાં ગઇ.
ટીવી પાછળ.
ઓ હવે તો સ્ટેલ્થ મોડમાં ગઈ.
બસ એજ તો ડર છે દેખાતી હતી ત્યારે ઓછો ડર લાગતો હતો.
સાચી વાત ગાયબ થયેલી ચીપકલી સૌથી ખતરનાક લાગે.
હવે હું ટીવી ચાલુ પણ નહી કરું.
કેમ.
જો અવાજથી બહાર આવી જાય તો.
ભાઈ તું એની સાથે રહે છે કે એની નીચે.
અત્યારે તો લાગે છે હું એની ટેરી ટેરિ ટેરીમાં ઘુસી ગઈ છું.
સારું પ્લાન બી.
શું.
દરવાજો ખોલ અને રાહ જો.
અને.
કદાચ એ પોતે બહાર નીકળી જશે.
અને જો ના નીકળે તો.
તો તું બહાર નીકળી જજે
વાહ પોતાનું જે રૂમ છોડું મેં.
જીવ બચાવવો પેલા.
બહુ ખરાબ મિત્ર છે તું.
પણ મનોરંજન સારું કરું છું.
એ વાત સાચી છે.
એક વાત કઉ.
બોલ.
જો કોઈએ અત્યારે તને જોયું હોય ને. તો એને લાગશે કે રૂમમાં સિહ ઘુસી ગયું છે.
અને જો કોઈ એ છીપકલી ને જોઈ હોય. તો એને લાગશે કે એ શાંતિથી પોતાની જિંદગી જીવી રહી છે.
એટલે વિલન કોણ
લાગે છે હું જ છું.
આખરી સમાજ આવ્યું.
અરે અરે અરે
હવે શું?
એ ટીવી પાછળથી બહાર નીકળી ગઈ.
અરે એ શું શાંત છું? હું શાંત છું.
હવે હું શાંત છું.
અચ્છા. તારું અવાજ સાંભળીને તો લાગતું નથી.
ભાઈ જો હું બચી જાઉ, તો કાલે વાત કરીએ.
બચી જશો, ચીપકલી અને ઇન્ટરવ્યુ લેવા નથી આવી.
આશા છે એવી.
હમ્મ.
ના ગર
હેલો સૈનિક જય, સ્થિતિ શું છે?
સ્થિતિ તો ગંભીર છે.
દુશ્મન ક્યાં છે?
દિવાલ પર.
અને આપણા સૈનિક?
પલંગ પર.
એટલે છેલ્લા પિસ્તાલી મિનિટ થી બંને પોતાની પોતાની પોસ્ટ પર છે?
હા, આ એક શાંતિ કરાર જેવું છે.
મને લાગે છે, કે ચીપકલી પણ તેના મિત્ર ને ફોન કરીને કહી રહી હશે કે હ અહી એક માણસ છે, હલતો જ નથી.
હસીલે, હસીલે, પણ અત્યારે હું એક પ્લાન બનાવી રહી છું.
શું?
ઓપરેશન ઘરની બહાર.
બનાવ બનાવ. ચાલ હવે, મારી પાસે તો ટાઈમ નથી, તારી સાથે લપચપ કરવાની.
કાય વાંધો નહીં હું મારો પ્લાન એક્ઝિક્યુટ કરીશ.
હમ્મ, ચાલ તો મુકુ બાય.
બાય.